કૃષ્ના બીના બેેન.
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો?
હા જો આરામ કરીએ.
આરામ કરો છો એમને? તડકા ના બપોરે આરામ જ કરવું પડે ભાઈ બધુંય
બહુ જ તડકો છે, પણ જુઓને!
તો ગરમી કેવી થાય, બાપા! આમાં કેટલા લોકો તો બીમાર પડી જાયને. દવાખાનાના ધક્કા
ઝાડા ને ઉલટી ને
તો દવાખાનાને ધક્કા ખાવા પડે ને, અમુક ને તો એવી બહુ પૈસાની સુવિધા ના હોય ને, એવા લોકોને શું કરવાનું?
હા, એ બિચારા તો હું ગરમીમાં બીમાર જ પડે.
તો. પેલા મ ઓલા મજૂર લોકો કામ કરતા હોય, મન તો વિચાર આવે જોઈને એ લોકો કેમ કરતા હશે એટલું બધું ગરમી નું કામ?
હા, એ બિચારાનો તો ધંધો જ ઈ. ગરમી હા ગરમીમાં કામ કરવાનું. ખાડા ખોદવાના અને
તો પછી, આપડે તો બાપા! રોડ ઉપર બે મિનિટ રેવાતું નથી ને, એ લોકો તો સતત તડકાના કામ કર્યા રાખે.
આપડે તો ટાંઢા છાયા હોય, તો એટલી ગરમી થાય.
તો આપણને સીધો પવન જોતો હોય, પંખાનો, કુલર નો, અને કા..
હા, અને બિચારાના પગમાં ચંપલ એ ન હોય
હા, એના છોકરા જોયા નાના નાના છોકરા હોય તો એને કેમ કંઈ નઈ થતું હોય?
તો એને કંઈ થાય એ નઈ હો
હા, ઈજ ને. મને લાગે, પેલે થી લોકો મતલબ એવા વાતાવરણ માં રહેતા હોય ને. એટલે કદાચ એ લોકો ને બહુ. ફરક ના પડતો હોય કા
હા, એને કંઈ થાય નહીં. તમારે જોવું.
પણ આ વર્ષે તો. બહુ જ ઓલું, ઊંચું તાપમાન હતું એઈ લોકોને કામ કરતા હોય, તો રસ્તે કેટલી વાર જોઉં છું, હું તો
પણ એની જિંદગી જેમાં હોય ને, નાનપણથી, બાળપણથી.
સાચી વાત. હા, મને એમ લાગે કે આ બધા હજી, મતલબ આવા કામ ને બધા કરતા હોય. થોડું ભણતર ને એવું બધું લોકોનું થયું હોય, તો એ લોકોને સમજ રહે, તો આવું કઈ કરવું ના પડે. ભલે નાની મોટી નોકરી કરીને પોતાનું ગુજરાન તો ચલાવી શકે ને, એમ.
તોય હવે તો એનામાં આમ શિક્ષણ વધ્યું છે.
નકર પેલા તો ખબર ને કઈ નહી પણ આવતા ન
ના. કંઈ નહોતું પેલા તો.
અત્યારની જનરેશન હા, અત્યારની જનરેશન. બધાએ ભણવામાં માનવા માં આ બાકી પેલા તો બેહડી દેતા ઘરે છોકરીઓને બહુ ભણાવતા નહ કા.
ના હવે તો છોકરીઓ નહી પણ આવે બધા
અત્યારે છોકરા અને છોકરીઓમાં બહુ મતભેદ નથી કરતા.
પેલા એવું હતું કે છોકરીને ભણાવી ને બહાર ન નીકળવા દેવીને.
હા, મારા પપ્પા તો બહુ સારા. તો અમને કે કોઈ વસ્તુ ની નાનો પડે, બધી છૂટ આપે.
એ સારો છોકરા છોકરી એક સમાન હોવા જોએ.
હા પેલા કેવું કરતા છોકરોને જીવ છોકરીને જન્મે તો મારી નાખતાને.
હા દૂધ પીતી કરી દી.
હા એ એવું કેતા ને પેલા જમમાં.
દૂધપીતી કરી દેતા દીકરી નો જન્મ થાય ને.
હા.
એટલે દૂધ પીતી કરી દે.
અને હવે છોકરાઓને છોકરીઓ મળતી નથી પરરણવા હટું.
હા અત્યારે હા પેલા બધાને મારી નાખ. અત્યારે કેટલી અછત છે દીકરીઓની.
તો.
હા.
સારામાં સારું હોય તો જ આપે છોકરી નકર છોકરી નથી આપતા કોઈ.
નાહી બધું જોય પ્રોપર્ટી જમીન.
તો છોકરાનું ડિમાન્ડ કેવી છોકરીઓની પછી.
ક ઘરના મકાન જોઈએ સરકારી નોકરી જોઈએ.
હા ઈજ ને એમ નોકરીિયા જોઈએ જ વધારે સેલરી વાળું જોઈ. છોકરીઓને બહુ ડિમાન્ડ હતી. અતિયારે વઘી ગઈશ.
છોકરીઓની અછત છે ને.
હા અત્યારે બધે છોકરીઓ ગમે એવી હોય ને કાળી હોયો ધોળી હોય કે છોકરીઓનેરે જાય પણ છોકરાઓ નામાં જરી કઈ કઈ આમ ખોટ હોય ને એટલે ઈ રહ્યા જ જાય.
છોકરીઓની અછત છે ને એની હિસાબે.
હા બરાબર મારી વાત સાચી છે.
અમે આજે શું બનાવ્યું તું.
અમાં જે બનાવ હતુ ગુવાર બટેટાનું શાક અને રોટલી છાસ પાપડ ભાત.
હમ બધા ખાય લને ખરા.
હા ખાઈ લે બધાઈ.
અરે તો ગુવા નું શાક ન કોઈ ન ભાવે. હા ગુવારનું શાક હોય ત્યારે મારે બે શાક બનાવવાના.
ઓહ બોહ એટલું બધું મહેનત કરવી પડે કા.
હા સાત સભ્યો છે ઘરમાં સાત. આઠ.
ઓ અને કરવા વાળા તમે એક જ.
હા તમારે બા હોય ઘરે એમ તો.
હા એ સારું તમાર બા ન ટેકો રે - - તો અમારા બાતો કાંઈ નોતું કરતા
દાળ ભા શાક કરી નાખે સંભારો બનાવી નાખે.
અમાર બધું બે હે એટલે હે ને પગમાં વાંધો હે ને એટલે.
હા, હા અમાર બાં તો વળી માં, અમાર બા તો દુકાને જાવાનું હોય મારે.
હા, હા.
અમાર બા કરે હે.
મારે બાને પગમાં ગોઠણનો દુખાવો તો રયે સે ને એને. અટલે એ ઉભા રહીને બઉ કાઈ કરી ન શકે, એક રોટલી કરે ને ત્યા તો એને આમ દુખવા મંડે ને આવું બધું થાવા મંડે ને તો બધું કાઈ કરે નહી પછી.
ગોઠણના દુખાવા વાળા ને એવું જ થાય.
હા અને પછી બેસી જાય, ના બેઠા બેઠા જે ફાવતું હોય ન, ના લીધી દવા ઘણી લીધી પણ એને હવે ઓપરેશનનું કીધું છે.
હા.
એટલે બેઠા-બેઠા જ એન, ના એને કરાવાનું અચ્છા.
હા, હા.
એને હા હવે જોઈએ કરાવી જોએને
હા.
બેઠા-બેઠ, બીજું કાઈ નહીં બેઠા-બેઠ ઠા એનથી થાય ને કામ એટલું ઈ કરે મતલબ સુધારવાનું કોરવાનુ એવું કાઈ હોય ને તો એની પાસે દઈએ તો ઈ કરે.
એટલુંય આપડે આમ રાહત થાય ને કામમાં.
હા ઈજ ને ઓલું આપડે ફટાફટ માં સુધારવુ ને ઓલું બધું કરવું ને તો ઈ થોડુંક-થોડુંક કરી દે તો નો વાંધો
તોય આપડે ઘણુંય ફેર પડી જાય.
હા ઈ છે ને હાચી વાત.
ખાલી શાક પાંદડું સુધારી દઈ ને તોય આપડે અડધી રાહત થઈ જાય.
હા તો ખાલી સીધું વઘારવવાનું જ રે.
હા વઘાર મારવામાં કાઈ વાર ન લાગે.
હમ્મ બે મિનિટ જોઈ.
મારેય માર બેબી છે ઈ લોટ બાંધી દેય.
હા બધાય થોડુંક-થોડુંક કરે ને તો છે ને બધુંય કામ થઈ જાય.
હા તો ન વાંધો આવે.
આ તો એક જ વ્યક્તિ બધી કરતું હોય ને તો કાઈ ન ભેગું થાય.
તો તો થાકી જાય આપડે હા. પાછું મારે તો જો દુકાને જાવાનું હોય
હા સ્ત્રીની જિંદગી કેવી હોય કા કામ કરવાના બાઈરના.
હા આખો દિવસે એમાં ને એમાં.
તોયે કોકે ડી ખાવામાં કય ભૂલચૂક થાઈ જાય તોયે હભળાવે આપડે કેટલી મહેનતથી બનાવતા હોય કા.
હા તો તો ભાષણ ચાલુ થઇ જ એટલુંય બોલવાનું હા. શું છે બીજું.
બીજું કાંઈ નય તમારે એન્જોલ ને થઈ ગયું સારું.
હા હો સારું થઈ ગયું એનું તો
એને કઈ સ્કીન નો પ્રોબ્લેમ થતો ને
હમણાં સારું થઈ ગયુ સ્કીિનના ડોક્ટરની દવા લીધી ને
બરાબર
એટલે ઘણોયે ફેર પડી ગયો છે હા અત્યારે મેંદી ક્લાસ મા જાય છે
હા મેંદી ક્લાસ માં જાયે હુંય જાઉં
જાવ છો ને આપ શખેલું હોય તો કામ આવે
હા એને કેટલી ફી છે મહિને
હજાર રૂપિયા
ઠેક અમારે બે હજાર
તમારે બે હજાર છે - -સિટી પ્રમાણે હોય ને
હા
હ અમારે થોડું ગામડું લાગે એટલે હા એટલે ગામડામાં થોડી ફી ઓછી હોય.
અમારે તો બહુ મોટો છે, ને અમાર પાડોશી તમે જોઓ ને બહુ જ સારો છે.
બહુ સારો છે, પાડોશ તમારો?
એ અઅ
અમારેય બહુ સારો છે હો.
એવું હે.
ત્યાં થોડો કામ બગડી ગયો છે.
ઠીક, ના અમારે તો એવો સારો છે ને અને અમારે સામે વાળા બેન તો બહુ જ સારા છે, એ અમારું બહું જ રાખે.
તમાર સામે રહે છે ઈ?
હા ઓલા એક બેન છે, મે તમને કીધું તું ખબર એક બેન છે જાડા.
હા.
હા એ બેન બઉ જ રાખે અમા
એ એમ તો અમારે બધા સારા જ છે. પણ કોક વારી આમ કરી નાખે.
એવું છે. એવું તો નાનું મોટું તો હવે શેરીમાં રહેતા હોય ને તો હાયલા રાખે અમારે. તો આપણે શું કરીએ
હા.
આપડે જાતું કરી દેવાનું, હા તો જ હાલે હા.
શું તમારા શેરીમાં પોગ્રામ બોગ્રામ થાય કે?
હા બહુ જ થાય અમારે તો એકાત્ર પ્રોગ્રામ જ હોય કઈ જ ન હોય બાકી હમણાં તો અઠવાડિયે ને અઠવાડયિયા પ્રોગ્રામ ચાલુ જ હોય.
હા હા.
પહોચ્યા પહોચ્યા ન કર કોક દિવસ ડાબ ડેલી નો કરેને, મંચુરિયન નો કરે, નૂડલ્સ નો કરેને, પંજાબી નો કરેને
અ હ કોણ બનાવે બધું
બનાવવા તો બાર થી બેન બોલાવે ઈ બનાવે.
અચ્છા એવું છે.
હા આયા અમારા શેરીમાં કોઈને કઈ બનાવતા નથી આવડતુ.
એવું છે હવ.
એ બધાને મફત નું ખાતા આવડે હે.
હકન ઈ હારું ને એમાં જ મજા સ.
હ. મફત નું ખવામાં આ મફતનું જ ભાવે છે બધાને.
હ પૈસા તો ખર્ચવા નઈ.
ફાળો પછી લઈ લે લાકડા જેવો.
ઠેક શુ બીજું?
હા બીજું તો કાય નય.
ઠેક.
હારું હાલો. આપડે પછી વાત કરી હો. હમ હા બાય.